હલો
બોલો
હામ
બોલો
બોલો શું કરો તમે?
હા શું ક રહ્યા છે
કઈ નહ કામ કર્યું
હ હા બોલો તો મેં પણ આખો દિવસ કામ કર્યું વાટ છું અને બસ
બરાબર
હમા
બીજું જોયમાં તમે
હ હા જમીલું એમ પણ મને કઈ સમજ નહી પડે ને એટલે મેં આખો દિવસ બેસી જ રહ્યું
હા બરાબર છે શું છે તમે
એમ અડાયા જ કરે તો મને આદત છે હોય
હા નઈ એટલે કોઈ સવાલ પછ નઈ ન એ તો કોઈ સવાલ પૂછે ને તો ખાલી કરી કહી દેવાનું જેટલું કીધું હોય તેટલું જ અને પછી વગર કામ ના સવાલ પૂછે ને તો સામે વાળા ને પણ આવે ગુસો એમ
હા પણ સામે વાળે જયારે આપડો હોય ને ત્યારે ગુસ્સો નહી કરવો
નઈ પણ સામે વાળે કઈ કીધું છે તો કઈ વિચારીને જ કીધું હશે ને પછી તમે પાછા ક્વેશ્ચન કરો કે આ આ કરી લે તે કરી લે તારું તો આ થીયું હશે કે નહીં એમ
પણ મને તો એમને ચોપ્શનમાંથી આવેલું હશે પણ કઈ નહી
દરત ત બેવાર બેવાર એવું થાય ને તો હજુ વધારે ગુસ્સા એક વાર થીય તો ચાલ એને ઇગ્નોર કર્યું ચાર ગુસ્ો નહીં કરો પણ બીજી વાર પાછું એવું થાય ને તો બહુ ગ આવે એમ
હમ
સમયજ હા શું છેઈ મા તો તમે
પાાભાજી
સારું કેવાય બહારની કે ઘરની
ઘરની
અચ્છા ઘરનીી
હમ
પાા ક્યા ના થ ઘર ના હતા કે બહાર ના
નહી તો ભ
અચ્છા એવું છે
હા તમે
મેં ખીચડી અને રોટી
ખિચડી અને રોટલી
હા ખાઈએ છે અમે.
પાક?
ના સાક નહી, ખિચડી સાથે રોટલી.
ઓ બરાબર
હા મેમે ખાઈ લીીએ કઈ પણ
હા મે એકટલ ખીચડી ખાઈ શકું
હમ
હા
અમે તો ખાઈ લ ુંું
હમ્મ, કોઈ કોઈ ખાય છે એવું નથી કે ના ખાય પણ મને એમ રોટલી ના ભાવે.
એલોકો, બધા જ ખાઈ લે એમ. ત ચિંતા ન થઈ અ બલ ચિંતા થજ બાકી કેવું છે તબેત? હા બોલો બોલો.
હ તો શું છે ચાલતું જ રે છે મારું ત મારી તબેત હારી જ નથી રેહતી હમણાં. કેટલા દિવસથી. એટલા લાડ ઉતરતા છે અને તાકત નથી શરીરમાં અને બીજું સ્કીન ખરાબ થતી છે અને બીજું ન માથું એટલું દુખતું છે, એટલું દુખતું છે કે ચક્કર આવતા છે એટલા વોમિટિંગ થરી
હમ્મ કઈ ની દવા, દવા લેવી જોઈએ તમારે.
મારા ઘર વાળા, મારા ઘરના જે લોકો છે ને તે મને દવાખાને ના લઈ જાય, કારણ કે એવડો લોકોને એવું લાગે છે હું ઘણી મજબૂત છું, તો
પણ એ બી સાચું છે ને કે દવાખાને જવાની જરૂર ની પડો, ઘરે જો તમે એકદમ સારી રીતે રેતા હોવ હેલ્ધી, તો નહી એટલે ઘરે જો તમારું સારું થઈ જતું હોય, તો ના જરૂર પડે ને.
હા પણ એ વાત તમે બરી બરાબર પણ હું ભાર થી એમ લાગુ કે હું સારી છું પણ અંદર થી તો મને તકલીફ
હા તો એજ કે એની જ વાત કરું મેં તો, બા અંદરની જ વાત કરું હું પણ. થોડુંક ઘરમાં કામ કરીએ, એક્સરસાઇઝ કરીએ તો થોડુંક સારું રે એમ.
હા બરાબર. એમને ખબર જ્યારે અ શું કેહવાય કે લક્ષ્મણ જો રામ સાથે વનવાસ ગયા હતા, ત્યારે તેઓ તેઓએ કઈક ત્યાગ કર્યું હતું?
ના નહીં ખબર.
પેલું એમને નિંદ્રા ત્યાગ કરી હતી.
હા હા તે શું?
હા તો એમની પત્ની ઉર્મિલાએ લઈ લીધેલું હતું એવું કઈ હતું તમને ખબર?
ના ના એ નઈ ખબર મને.
હા તેમ એમ હતું કે લક્ષ્મણ જા એ અ વર્ષની અનિદ્રા એટલે કે જયારે એમની નીંદ છે ને તા મનમાંસ જાય તો એમને નીંદ ના હોવી જોઈએ કેમ કે એમને રામ અને સીતાજી નું એમ પેલું રાખું હતું ધ્યાન. તો એમણે નિંદ્રા દેવી જે હોય ને તેને વિનંતી કરી કે મારે એમના સાથે જવું છે તો અ મારી જે નીંદર છે તે તમે એક વરષ એટલે જા સુધી એ લોકો છો ત્યાં સુધી મેં વાક કરી દો તો તેમણે શું કર્યું કે એ તો તમારા અ ભાગે કોઈ બીજું લઈ ને તો થઈ શકે તો એમણે એમની પત્ની ઉર્મિલા હતી ને, તેમને પૂછ્યું હતું. તો એમણે હા કઈ દીધું તો એમની જગ્યાએ હે ને ચૌદ વર્ષ સુધી એ હેને સુતા જ હતા, અને એમને જો જે નીંદણ ત્યાગ કર્યું હતું ને થી જેવો એક અસુર મારી શક્યા હતા, કારણ કે એવું હતું કે એ અસુર એ જ વ્યક્તિ મારી શકે, જે પોતાની અંદર પર વિજય પ્રાપ્ત કરી
બરાબર.
હા.
સારું.
તો એજ, હા એજ કે જ્યારે એમના પતિ ત્યાં ગયા ત્યારે એમની પત્ની એ એમનો સાથ આપ્યો એવું છે. હા હા. હમ એને જ્યારના હું જોયા તાન હા એ જન્મ જન્મ થી પતિ પત્ની એકબીજા ને સાથ આપે છે. એવું નથી કે હમણાં લોકો આપે છે પહેલાથી અને ચાલતું આવેલું છે.
ના આવે આવે
ના અ બીજુ બોલો
બસ બીજું તો શું કવ હતો શું
હમણાં તમને ખબર નવું આવ્યું છે. હમણાં છે ને આપડે આ ડેસ્કબોર્ડ કર્યું છે. કોન્ફરન્સ ડેસ્ક વક્ત પછી તો પેલા ક્સેપ્ટ કે બધું બતાવતું, હમણાં બીજુ કઈ આવતું છે. રજિસ્ટર કઈ લખવાનું છે. પછી કઈ બતાવશે એવું કઈ છે. તમે પણ
હા તો એ તો આવે જ ને અપડેટ તો આવે છે, ને કોઈ બી એપમાં આવે જ છે. એવું કઈ એમાં તો
અપડેટ તો ઠીક છે. પણ એમાં એમ આવે છે, કોન્ફરન્સ ડેશબોર્ડ માં આપણે ક્લિક કર્યું તો આપણે બતાવે ને કે આપણે કેટલી મિનિટ વાત કરી એ બધું ભૂઇલ મા બીજું જ કે બતાવે છે. એમાં કઈ સમજ નથી પડતી તો તમને સમજ પડે તો તમે કે જોય એમ
હા હું જોયું નથી પણ હું એ તો જોઈશ ત્યારે કઈ સમજ પડશે
હા બરાબર હલે એમ આપણે ત્યાં કમ્પ્લેન કરવી પડશે લોકોને કેમ કે એ લોકો એક્સેપ્ટ કરતા જ નથી ઇફેક્ટ ટુ સ્પીચ પણ આપી જાય એમ
પછી આપડે આવી વાત કરીએ અને એ લોકો એક્સેપ્ટ ના કર્યો
ના એતો છે મત
હમ
આજે કઈ આઈસક્રીમ ખાધી
એ ચોકલેટ ઓફર એેવું કઈ હતું
ચોકલેટ બ્રાઉની
હા સાજે બ્રાઉની મોકલજે
હમ બરાબર
ખબર નઈ પણ સારી લાગી મને તો ગમી ચાલીસ રૂપિયા ની એક હતી હ
હા હા એમાં શું આવે કે એમાં ચોકલેટ અંદર પાવ નાખે છે બ્રાઉન ના પાવ આવે ને તે પણ હોય છે. ટુકડા ટુકડા અંદર તેમ સારું લાગે છે ખાઓ
એટલું તો નઈ ખબર એટલ ફલ ને થયું પણ એ તો સારું લાગ્યું એમ ક્રીમ એટલે સારી લાગી મને ચાલીસ રૂપિયાની હતી ચાલીસ રૂપિયા નથી પણને એવું લાગ્યું કે હા પૈસા વસુલ છે.
હ એજ હવે તો બરાબર જ છે ને તો હું શું કેતી હતી કે આ ભૂલી ગઈ મેં તો.
યાદ કરું
મારે માથું કામ નથી કરતું હમણાં કેટલા દિવસથી
ના એ તો એમ પણ નહી કરે ને એ તો એમ પણ નહી કરે ને
હા બરાબર હમણાં વરષાના પાણી બરાબર નથી આવતું
ના એ તો છે જ
મોટરે બધું સાફ કરવું પડે ટાંકી મોટર બધું
હમ
હા પછી શું તેનાથી એમ સ્કીન એટલે આપણે આપડો ચહેરોને પછી હાથ વગ તો ખરાબ થઇ જાય ને ગંદા પાણી થી હમ એમ પાણી સાફ રહે તો એમ શરીર પણ સાફ રહેશે.
હા એજ મન પણ સાફ કરે.
તો તમે કઈ બોલો મે મેં જ બોલત છેું તમે બોલો
હા તો સારું ને તમે બોલો એમ તો આજે જલ્દી જમી લીધું છે હું. કારણ કે ઊંઘ પણ બહુ આવે છે મને
કે તમે જાતે જમી લીધું.
હા એ સારું બી છે થોડું નવું ઊંઘ વધારે આવે છે. પૂરી નહી થાતી ઊંઘ એટલે થોડુંક વહેલા વેહેલા કરવું છે બધું કામ
હા એટલે જલ્દી સુઈ જાવ તો
હા એજ એજ
જલ્દી ઉઠશો
હા એજ
એમ સુઈ જ જવાનું તમારું કામ કરે નહી સુઈ જ જવાનું બીજું એમ ફોનમાં મૂકી શાય એમ તો તમે હું ફોન મૂકી દેતા છો મને ખબર છે મૂકી જ દેતા હશો હા બીજું બધું શું આપ આપડે તો ખાલી સવારે કામ પર જવાનું કામ પરથી આવવાનું. વાતો કરવાની બસ બીજું સુઈ જવાનું બીજું શું કામ
હ
અને
હા એજ એજ બીજું શું કોન્ટેક.
હમ બીજું કોઈ લેવા દેવા નથી ને.
ના હોય તો બી શું છે એમ તો
એટલે લેવા દેવા હોય એટલે.
એટલે હોએ તો બી શું છે આપણને થોડી લેવા દેવા છે.
ના હોવા જ નહી જોઈએ એવું લેવા દેવા હોવા જ નહી જોએ કઈ એમ આપણું કામ ભડ્યું આપણે પણ હમ લોકો એમ નવરા બ‌ઉ પડી જાય બીજા લોકો એમ આપને પરેશાન કરવા હમ બીજું તો કઈ નહી શું ક તમારી મમ્મી?
મમ્મી છે હવે કઈ કરતી હશે કામ હું તો ટેરેસ પર છું.
હા
એટલે મને નહી ખબર એ શું કરતી છે.
અચ્છા બરાબર
ઊંઘ આવતી છે ને તમને કઈ નહ ચાલો. પછી વાત કરીએ બાય.
બાય.